કેમ-કેમ છો?
મજા-મજા-મજા.
તમે શું છે?
તો
હમ્મ.
તમે સમાવો સુણાવો કુછ.
હા તો ચલો આજ ફિર કોઈ વિસ સારા વિષય પે વાત કરીશી.
હા કરો.
હમ્મ. ઓર બાકી ઘરા સબ સારું છે? હમ્મ. જીવનમાં ખેલકૂદ નો મહત્વ કે બારેમે બાત કરના છે. ખેલકૂદ માનવી જીવનનો એક અટૂટ ભાગ છે. જેમ શરીર માટે ખોરાક જરૂર છે ના તેમ જે સ શરીર ને તંદુરસ્ત રાખવા માટે ખેલકૂદ પણ ખૂબ જ આવશ્યક છે. ફાયદામાં શારીરિક સ્વાસ્થી ખેલકૂદ થી શરીર કસાય છે. તેની લોહીનું ભરમણ વધે છે, અને શરીર મજબૂત બણે છે. એક નિયમિત રમત રમીએ તો આળસ દૂર જાય છે. અનીસ
માનસિક વિકાસ રમત ગમતથી સે શરીર છે ને પણ મગજ પણ તેજ બને છે, અને ખેલકૂદથી એકાગ્રતા કોન્ક્રિએશન વધે છે.
હા.
અને માનસિક તણાવ ઓછો થાય છે. શિસ્ત અને ટીમ વગ આપણે શિસ્ત શીખવાડ છે મેદાન પર રમતી વખતે.
હમ્મ.
શિસ્ત અને ટીમવર્ગ ખેલકૂદ આપણે શિસ્ત શીખવાડે છે મેદાન પર રમતી વખતે, આપણે બીજા સાથે મળીને કામ કરવાની ભાવના ઠીક કયે છ તે હાર અને જીત બંનેને સરીક રીતે સ્વીકારવાની શક્તિ ખેલકૂદથી જ આવે છે.
હા.
ચરિત્ર નિર્માણ બી કરે છે. રમત ગમત બાળકાના વ્યક્તિત્વ નો વિકાસ કરે છે.
હમ્મ.
તેનામાં ધીરજ અને સાહસનાને નિર્ણય લેનારી શક્તિ વધે છે.
આજના સમયમાં જ ક્યારે લોકો મોબાઈલ અને કમ્પ્યુટર પાછળ વગારે સમય વિતાવે છે ને
હમ્મ.
ત્યારે મેદાન પર જઈને રમત રમીને ખૂબ જ જરૂરી છે. ભણશે તે આગલ વધશે એ વાત સાચી પણ રમત ગમતથી શરીસ તંદુરસ્ત રહેશે
એ બાદ પણ તેની જે જરૂરી છે રમતગમત બાલકના વ્યક્તિનો વિકાસ કરે છે અન તેનામાં ધીર સાસ અને નિર્ણય લેવાની શક્તિ વધે છે. આજના સમયમાં જે ક્યારે લોગ મોબાઈલ અને કમ્પ્યુટર પાછળ વગારે સમય વિતાવે છે ને, ત્યારે મેદાન પર જઈને રમત રમવી ખૂબ જ જરૂરી છે.
વી છે.
મળશે તે આગળ વધશે એ વાત સાચી, પણ રમત ગમતથી શરીર તંદુરસ્ત રહેશે એ વાત પણ એટલી જ જરૂરી છે, કારણ કે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત છે મનનો વાસ. હોય છે. હા. તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મનનો વાસ હોય છે.
સાચી વાત.
હં, બરાબર છે, બરાબર છે, અવેનું મોબાઈલના ફાયદા ને નુકસાન ને બારામાં બતાવું છું.
હા બતાવ જો ન
આજના સમયમાં મોબાઈલ ફોન આપણી જિંદગીની એક મહત્વણી ભાગ બણી ગયું છે.
બની ગયો છે.
મોબાઈલ વગેરે હવે જીવન અધૂરું લાગે છે.
હા.
પણ તેના જેમ ફાયદા છે ન તેમ નુકસાન પણ છે. હમ્મ, મોબાઈલના ફાયદા માહિતીનો ખજાનો મોબાઈલ થી તમે દુનિયાની કોઈ પણ કો કોઈ બેસીને ગમે તે માહિતી મેળવી શકો છો
હં.
ગૂગલ અને યુટ્યુબ દ્વારા શીખવું હમે ખૂબ જ સરલ છે.
સાચી વાત છે.
કનેક્ટિવિટી અમે તમે તમારા મિત્ર અને પરિવાર સાથે વિડીયો કોલ અથા વોટ્સઅપ દ્વારા ગમે ત્યારે વાત કરી શકો છો. દૂર હોવા છ તા પણ નજીક હોવાનો અહેસાસ થાય છે.
હા.
ઓનલાઈન કામકાજ હવે બેંકના કામ હવે લાાઈટ બિલ ભરવાના કામ હોય. હં, ઓનલાઈન ફારર્મ ભરવાના કામ હવે ઓનલાઈન શોપિંગ કરવાના કામ હવે ઓનલાઈન પેમેન્ટ કરવાના કામ હવે
હમ્મ.
એ મોબાઈલ થી ચુટકી થાય જાય છે. તમારો સમય તમારો. સમય અને મહેનત દોનું બચે છે.
બચે છે.
એન્ટરટેનમેન્ટ ભી હોય છે જો તમે કંટાળી ગયા હો ને
હા
મોબાઈલમાં ગેમ રમી શકો છો.
હા
ફિલ્લમ જોઈ શકો છો.
હમ્મ -
કે તરે તરે કો સંગીત સાંભળી શકો - પુછો
સાચી વાત છે.
હ મોબાઈલના નુકસાન ભી ખુબ સારા છે
હા
સમયનો બગાડ ઘણી વાર આપણે નકામના રીલના વિડિયા જવામાં જ કલકો વણાવ દેવી છે આ સમય આપણુ કોઈ સારા કામ મા વાપ શકીયા હોત સ્વાસ્થ્ય પર બી અસર પડે છે. વધારે પડતા ઉપયોગી તે આખા કમજોર થાય છે.
હા
ઊંઘ ઊંઘ ઓછી આવે છે અને ગરદન મે દુખાવો થઈ શકે છે.
હા
એકાંત અને એડિકશન અકેલોપણા લત લોકો સાથે બેઠો હવે છતાં પણ બધા પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે
હા
આને લીધે માણસો વચ્ચેના સંબંધીઓ છ થાય છે
હા
પ્રવેસી ના સિકરિટી મોબાઈલમાં જો ધ્યાન ના રાખવામાં આવે તો ડેટા ચોરી ના થવાનો કે ઓનલાઈન ફ્રોડ થવાનો ડર રવે છે
હમ્મ
આનો નિષ્કર્ષ નીક્લે છે મોબાઈલ એ ખુબ જ સારું સાધન છે
હમ્મ
જો તેનો ઉપયોગ મર્યાદામાં કરવામાં આવે ના
હમ્મ
તમે મોબાઈલ ને તમારો ગુલામ બનાવીને રાખશો તો તે ફાયદો કરશે પણ જો તમે મોબાઈલ ના ગુલામ બની ગયા તો તે તે નુકસાન કરશે
નુકશાન કરશે
હમ્મ.
હમ્મ.
તમે સમેનુ મહત્વ બતાવ.
હા સમેનુ મહત્વ બતાવ.
જીવનમાં જો કોઈ સોતી કિંમતી વસ્તુ તો હોય છેન. તો તે સમે છે. કેવાય છ. ત કે ગયેલો સમય ક્યાં રહી. પાછો આવતો નથી પસા યા. પેસા કમાયા પછી ફરી વાર વીશ કાય છે પણ રીતેલ એ ક્ષણપ દુનિયાની બધ સંપત્તિ આપા છાતા પાછી લાવે છે. શકાતી નથી. આ તીજ ન આતીજે સમે સોનિયા કરતા પણ વધારે કિમતી માનવા. માં આવે છે. સમય અને સપ ફતા જે વ્યક્તિ સમ સમય ની કદર કરે છે. સમય તેની કદર કરે છે.
હ.
તમામ દુનિયાના તમામ શપથ લોકો જેમ કે મહાત્મા ગાંધી છે ને એબ્રામ લિંકન છેન. જવાહરલાલ નેહરુ છે કેલન મશક છે રાહુલ ગાંધી છેન. નરેન્દ્ર મોદી છેન. આ બધાના જીવનમાં એક વાત ગુંમહ હતી.
હમ્મ સમય નુ પાલન.
તમાર કામ સમયસર ના કરો ના.
હમ્મ.
તો તમે બીઝાઓ કરતાં પાછળ લઈ જાવો છો.
હા
વિદ્યાર્થી જીવનમાં. સમયનો સૌથી વધારે છે. જે વિદ્યાર્થી પોતાના અભ્યાસ માટે યોગ્ય સમયપત્રક.
હમ્મ
બનાવે. બનાવે છે ના તે જ સફલતાના શીખરો સર કરે છે. આળસ કરે ના આળસ સમય નો સમય બગાડ નો મુખ્ય કારણ આળસ છે ઘણા લોકો કાળે કરીશુ એમ કહીને કામ પાછળ હેલતા છો હોય છે. પણ યાદ રાખવું જોઈએ કે કાલ કરેશો આજ કર આજ કરે છો અબ પલે મેં પડલે્યા હોય ગઈ એ ન. બવ ની કરેગો કબ
હમ્મ
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને ગેમ ચેનલ અને નકામુ શફિંગ લોકોનો ઘણો સમય વેળપી નાખે છે. આ સમયે જો કોઈ રચનાત્મક. કાર્યમાં લગાડવામાં આવે તો વ્યક્તિ. પોતાનું અને સમાજતું શેહેરનું કલ્યાણ કરી શકે છે.
હા સાચી.
હા હ. બરાબર છે બરાબર છે આ અંગે ફરી કરી એક વાત કરી શું.
હા ઠીક છે.
આવજો આવજો.
આવજો